હ
હમ બું કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં થોડું થોડું કેમ યાદ કર્યો
બસ આ તો એમ જ કેટલા દિવસથી વાત નથી થઈ તો થયું લાવો ને ફોન કરી જવું કેવું ચાલે તમારે
બસ સરસ મજામાં ચાલે તમારે કેવું ચાલે
અમારે મસ્ત વરસાદ પાણી કેવા ત્યાં
અહિયાં તો વરસાદ આવે જાય આવે જાય એનો કઈ ટાઈમ તો નક્કી જ નથી અમુક વાર સવારે આવ્યો હોય હાજ તો તાપ આઈ છેને આપણને વાદળ ઉપર જોઈએ તો એવું જ લાગે કે જાણે હવારે વરસાદ પડ્યો હતો
હમ હમ હમમ હમ એ તો એવું જ રવાનું
હા અને આ બોલો અને આજે જ મે આમ અ શાળા એ જતા બાળકોને જોયા એમ વિચાર પણ આવતો હતો કે આમ શાળાની મિત્રને અ ઘણા યાદ કર્યા એમ
શું મજા હતી એ દિવસની તો શ કેવું એના
હા શાળા ની યાદ હો એટલે તો આ આપડે એમ કહીએ તો એવો સમય ને કે ઘણી જ બધી યાદો આપણેે આપણા નાનપણની બનાય્યું હોય મિત્રો સાથે રમ્યા હોય એની બધું જમ
હા જે શરૂઆતમાં જેલ લાગતું હતું છેલ્લે છેલ્લે એજ સૌથી વધારે ગમવા લાગ્યું
તો ઘણી સાચી વાત કધી તમે
હમ એક તો મંદુ સૌથી પહેલા સ્કૂલ ની વાત કરું ને એટલે આપડો યુનિફોર્મ અને રિબિન વાળા બે ચોટલા યાદ આવે ડબલ લાઈન વાળા અને રિબિન નું ફૂલ લગાવે
હા એ સમય હા એ સમયે તો આમ બધી જ શાળાઓમાં રૂલ્સ હતો કે કોઈ પણ એઝ અ છોકરી હોય તો શૂઝ કમ્પલસરી અ યુનિફોર્મ કમ્પલસરી ને બે ચોટલા ને પછી નખ કાપેલા આપડે કોલેજમાં તો એટલા બધા રૂલ્સ રેગ્યુલેશન ની હોતા જેટલા શાળાઓમાં હતા
હા અને અમર સ્કૂલ માં તો નેલપોલસ નતા કરવા દેતા બોલો
હા અને આપડે આપડે આમ જાડે જાણે જ્યારે શાળા શબ્દ આમ સાંભળીએ ત્યારે આપડી આમ આખો પણ આખો સામે એક આમ અનેક દ્રશ્ય આવી જાય આપડી શાળાના જે યાદો હોય એના સવારે સ્કૂલ બસ ની આપડે એમ રાહ જો તા યુનિફોર્મ પહેરતા ભારે સ્કૂલ બેગ લઈને દોડતા અને એસેમ્બલી માં ઉભા રહેવુંને પ્રાર્થના ગાવાની જે મજા એ બધી આમ ઘણી સારી યાદો હતી
હમ અમારે બી સ્કૂલ વાન આવતી હતી તો એ બી ક્યારેક લેટ થઇ જાય તો ગ્રાઉન્ડ પ્રાર્થના પતે ને ત્યાં સુધી ગ્રાઉન્ડ પર ઉભા રાખે ક્યારેક અંગુઠા પકડાવે
હા.
હમ. અને જો ક્લાસમાં પ્રાર્થના કરતા હોય ને તો લેસન બાકી હોય ને એનું હોમવર્ક એનું પ્રાર્થનામાં કરતા હોય બધા. પછી સર જાવે એટલે તરત હાથ જોડી આખો બંધ પછી પછી ચાલુ લ હન હ હ
હા એ તો ઘણું ઘણા બાળકો એવું કરતા હતા એમ.
હા.
હમ.
અને બીજી વાત યાદ આવે આપડો બ્રેક ટાઈમ રિસેન્સ જેવો બેલ વાગે તરત બધા ખુશ.
હા. અને લંચ બ લંચ ને એવું તો કરી લે અને એ ટાઈમે કેવું કે જે ટી જળસ હોય એ લોકો પણ એમના અ સ્ટાપરૂમમાં જમવા બેઠા હોય. તો અમુક બાળકો તો આમ લોબી માં જેવા આમ સ્પીડથી ભાગતા ભાગતા આવે ને સ્લીપ ખાય ને.
એ પણ એકમ સારી યાદ હતી.
હા. મને તો નતુ આવડતું મેં કોઈ દિવસ ખાધી નહીં પણ બોઉ બધા એવા હતા જે સ્લી લોભીમાં એવું જ કરતા હોય.
હા.
અને નાસ્તા વખત બધા પોતાના ઘરેથી અલગ અલગ નાસ્તો લાયા હોય. ગોળ કુંડારું કરીને ખાઈએ. એકબીજા નું નાસ્તો શેર કરીએ.
હા.
અલગ જ મજા હતી એ તો.
હા અને વર્ગખંડમાં પણ આમ શિક્ષકોના પાઠ મિત્રો સાથેની વાતો પછી છેલ્લી બેન્ચ પર બેઠા હોય તો એની મસ્તી. પછી હોમવર્ક ના કર્યું હોય ત્યારે આપડે જયારે બ જે બહાનાં કરતા કે બીમાર હતો કે આ મરી ગયું હતું, પેલું મરી ગયું. એ પછી પરીક્ષા પહેલાની જે ગભરામણ. અને પરિણામના દિવસે થતી જે ઉત્સુકતા આ બધી યાદો આજે આપણા ચેહરા પર આમ એ સ્મિત લાવી દેતી હોય છે.
હા એકદમ મજા જ આઈ જાય યાદ કરીને.
હા.
પેલું તમે પાઠનું કીધું એમ હજુ બી આપણને આપડી કોલેજનું યાદ હોય કે ન હોય સ્કૂલવાળા પાઠો મોસ્ટલી બધા યાદ હશે કે હા અમારે આવું આવું તું તુ.
હા એ તો હા એ તો સાચી વાત છે.
હા. અને નાસ્તામાં તો એ ટાઈમે મોસ્ટલી બધા મમરા જ લઈને આવતાં. તોય બધાનાં ઘરનાં મમરા અલગ લાગે.
હા અને ટેસ્ટ પણ અલગ આવતો.
હમ્મ.
હા.
ફેવી આપડે લેશન ના લાયા હોય તો કેવી ઘભરાહટ થાય કે અમણાં સર ચેક કરશે સર ચેક કરશે.
હા.
એમાં ચેક કરવાવાળા મોનિટર આપડા ફ્રેન્ડ હોય તો ક્યારેક
તોતો હ હ હા તો તો ઘણી મજા પડી જતી. પણ અમુકવાર તો કેવું થતું કે મોનિ મોનિટર પણ એજ હોય જેની જોડે આપડે વધારે વાર વખતે બાંધતા હોય એના લીધે પછી આપણેે ના કરીએ ન ગયા હોય ને તો એ ટીચરને કહી દે ને તો એ પાછા માર પડે આપણને એ અલગ.
હા ડસ્ટર કા તો ફૂટપટ્ટી મારે.
હા.
કેવા લાલ હાથ થઈ જતા મેં બી માર ખાધેલો છે.
એવું?
હમ્મ હમ્મ. અને મોસ્ટલી તો બધાં એવું જ પ્રાર્થના કરે કે આજ સર ના આવે તો સારું સર ના આવે તો સારું.
હા અને આપડે તો હાલ ચોમાસાની વાત કરીએ. તો ચોમાસાનું પણ અમુકવાર ઘણું એવું સીન થતું કે જયારે અ બાળક કોઈ સ્કૂલ જ તું હોય. તો ત્યાં સુધી વરસાદ ના પડે પણ જયારે સ્કૂલ વાન કે બસમાં બેસ ને એટલે ધોધમાર વરસાદ ચાલુ પડે એટલે આપડે એક શાળાના સમયે પેલું ચેપ્ટર પણ આવતું હતું લુચ્ચો વરસાદ.
હા હમ્મ.
હા.
એટલે જયારે એ ઘરેથી નીકળે ત્યારે જ વરસાદ પડે ને એને પલાળી દેય ને એ સ્કૂલ જાય એટલે પહોંચે એટલે બંધ થઈ જાય વરસ
હા હા.
એ વરસાદથી બીજી એક વાત યાદ આઈ ગઈ. આપડે સાંજ સાંજના લેકચરનો ટાઈમ હોય ને લાઈટ જતી રેય ટીચર કોઈ ના હોય ક્લાસમાં. એકદમ અંધારું હોય.
હા. એ એમાં તો અમુક ઘણા સીનો હારા હતાં કે આપણે આમ ક્લાસમાં બેઠા હોય અને બાર એકદમ અંધાર્યું હોય એકદમ આપડે આમ જોઈએ ને તો બહાર જોઈએ ને તો પણ અંધારું અંદર જાણે આમ સાંજ જ ના પડી ગઈ હોય રાત રાતે જેવું વાર્તાવરણ ના થઈ ગયું હોય એવું એમાં કોઈ ટીચર આવું ના હોય. અને આખા ક્લાસમાં આપણે બેઠા હોઈએ અને જે પછી બાળકો જે બુમા બૂમ કરે કઈક અલગ જ મજા આવતી ત્યારે.
હા અને એ ટાઈમે તો કદાચ કોઈ ટીચર બી અવાજ બંધ કરવાવા નતા આવતા. બધા ક્લાસમાં ચાલુ હોય બુમા બૂમ.
હા.
એ એકદમ અલગ અનુભવ હતો મજા આઈ જતી હતી.
હા.
પછી તો અમારે હા બોલો.
અને જે ગેમ્સ નો પીરિયડ હોય રમત ગમત નું એ તો આમ બધા જ વિદ્યાર્થીઓ માટે ફેવરેટ આપડે કહીયએ ને તો એ કહી શકાય.
એ ખુશ થઈ જાય કે હા કાલે મારી પીટી નો પિરિયડ સમજ આવશે કાલ તો
હા એતો વાત સાચી છે.
એક પીટી નો પીડિયર અને કમ્પ્યુટર લેબ લેબમાં જવા માટે બધા એટલા ઉત્સાહી હોય ને
હા.
પછી સર ના હોય એટલે કમ્પ્યુટરમાં ગેમ રમશે કા તો ચિત્ર દોડશે અને ખબર ચિત્રમાં કેવું થ. તો. અલગ અલગ કલર પુરાય અને એક લાઈન રહી ગઈ હોય તે આખે આખું એક કલર નું બની જાય.
હા એ પેલું થોડું સહેજ બાકી રહ્યું હોય ને લાઈનમાં સીધી લાઈનમાં એના લીધે એવું હતું અને શાળા શાળા સમય નું તો આપણેે કહીય ને તો કોમ્પ્યુટર લેબમાં કે ક્યાંય પણ લઈ ગયા હોય. તો પણ આપણે કોઈ ચિત્ર બનાવવા જઈએ ને તો અમુક વસ્તુઓ કોમન જ આવતી એક જાડવું પાછળ પહાડો પછી પહાડોમાંથી સૂરજ ઉગતો હોય એ પછી ઘર અને ઘરનો જે આગળનો રસ્તો છે. અને પાછળ જો નદી દોરી હોય તો નદી વેતી એ. ઉપર એકાદું વાદળ અને જોડે પેલા ચકલીઓ ફોર પાડીને આપડણે ગુજરાતી માં ચોગડો પાડી ની બનાવતા. એ ચકલીઓ આ એક કોમન પેલું કુદરત એ દ્રશ્ય કહીએ ને તો એ કોમન જ હતું શાળામાં
અને એવું છે કે હજુ બી બધાને કોકના ચિત્રનું પહેલું સૌથી એજ આખે આખું દોરી નાખે બધા જ.
હા.
હમ. અને રમત ગમત થતી ને તો ત્યારે મારે દેડકા દોડમાં પેલો નંબર આવતો બોલો
હમ હમ.
સ્પોર્ટ ડે પર.
ઓહ હો હો.
હમ બીજ તરફ ભાગ તો. ઘણી બધી રમતવાલ ની લેતા.
હા. એ સમય તો ઘણી બધી રમતો હતી આપડે કોથળા દોડ લઈ લો ત્રી પગી દોડ લઈ લો ઘી પગી દોડ લઈ લો. ઘણી બધી રમતો હતી.
હા મજા આઇ જાય મને બી.
હા કેમ શાળાની યાદો એટલી બધી આમ અ શું કેવાય મેમોરેબલ છે ને કે આપણે એને સેજ પણ યાદ કરીએ ને તો એક નાનનું એવું સ્મિત આપણા મોઢા પર આપણે જોઈએ આવી જ જતું હોય છે
એકદમ સાચું અને સૌથી મેન રોલ એમાં આપણા શિક્ષકોનો જે આપણને આ ભણતર નો બેજ શીખવાડ્યો જેના લીધે જ આપડણે ઉપર આગળનું ભણી શકીએ છીએ
હા એ તો ઘણી સાચી વાત કીધી
જે ટીચરો ત્યારે સ્ટ્રિક્ટ લાગતા હતા એ જ અત્યારે બહુજ સારા લાગે છે
હા એ તો સાચી વાત છે વાંધો નહિ સારું સારું ચલો
હા આ તો આપડું વાતો ક્યારેય નહી પતાય
હા તો ક્યારે નહી પતે પછી વાત કરીશું કોક દિવસ
હા હા આવજો
આવજો